કેમ છો આદિત્યભાઈ?
કેમ છો તમે મિતેશભાઈ?
બહ બહ મજામાં. તમે કેમ છો? બહુ દિવસ પછી તમે આયવા.
બહુ દિવસ પછી તમને જ બી યાદ કરતો હતો. શું ચાલે છે તમારી ત્યાં?
ચાલતું છે હમણાં વરસાદ નથી થોડોક ઠંડો એટલે થોડોક મોસમ થોડોક ઠંડો છે બાકી બજે
અમારે ત્યાં બી એવું જ છે પરિસ્થિતિ મુશળધાર વરસાદ આવીને ખૂબ જ વાર થઈ ગઈ. હજી તો ખુબ જ શાંતિ છે અહિયાં.
એ એવું જ છે હમણા કેમ કે મોસમ વેધર તમે જોઓ આજના ટાઈમ પર તો તમને ખબર જ નહી પડે તઈ ત્યારે ગરમીમાં તમને વરસાદ આવી જાય, ક્યારે યારે વરસાદમાં બી ગરમી રહે એવી છે એવું ચાલતું રે.
હા તમે કહો છો એ વાત તો સાચી કેમ કે જે વરસાદનું જે પવન ને જે વરસાદમાં જે વાત વાતાવરણ રયુ છે એને તો હું કઈક એટલે શબ્દોમાં નથી બયા કરી શકતો છું. પણ તમને ખબર હ હશે તમે તો તમારે એ વરસાદને તો ખૂબ જ પ્રેમ હોય જ છે તમને અને
એ તો એતો છે અને આજે આપડે કઈ ટોપિક પર વિષય કરીએ તમે કેવો?
આજે આપણે એક નવું વિષય લાવીશું જે કે આપણે જે ક્રિકેટ રમત.
સ્પોર્ટસ, સ્પોર્ટસ ઓકે ક્રિકેટ.
હા સ્પોર્ટ્સમાં આપણે જે ક્રિકેટ એક રમત છે. તેની ઉપર આજે ચર્ચા કરીશું.
બવ સારું ટોપિક છે એ ટોપિક પર ડિસ્કસ કરવામાં સારું બી લાગે ને વાત કરવામાં આનંદ ભી આવે.
એકદમ સાચું કીધું કેમ કે શું છે આજની ટાઈમ પર તમને ખબર જ હશે કે જે ક્રિકેટ રમવાનું જે શોખ છે એ નાના નાના નાના છોકરાથી લઈને મોટા મોટા એટલે લોકો સુધી એટલો પ્રેમ વધી ગયો છે કે ક્રિકેટમાં રમવા માટે અને ક્રિકેટને આટલું સમજવા માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. ક્રિકેટ એક જ માત્ર એક એવું રમત છે જેમને કોઈ દરેક છોકરાઓ કે છોકરી હો એ દરેક લોકો એ લોકો એ વસ્તુઓને એ રમતને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે.
તમારી વાત એકદમ સાચી છે ને તમે જે કીધું ને તાના તના છોકરા લઈને પન તમે જોઓ તો એટલે પચાસ થી સાઠ વર્ષ જે હોય ને અંકલ એ બી રમત કરે આગે એમને કે કે એટલ એકદમ પ્રિય ગેમ છે ને આ કેમ કે બવ બધા આ સ્પોર્ટ્સ જેવો કો આપડે ઇન્ડિયા માં જો તમે જો આ તો એકદમ પૂજા એટલે પૂજા ભી કરે લોકો ને સ્પોર્ટ્સ ને એટલે બહુ માને એક સ્પોર્ટ્સ એટલે સ્પોર્ટસ લઈ ને એ એ લોકો નહી બે ને એ લોકો ગેમ હારે ને તો લોકોને કેટલું એ હોય કે જે રમે એ લોકોને જ ખબર હોય.
એક તમે એકદમ સાચી વાત કીધી કેમ કે જે છે આ જે છે જે રમત આ ખુબ જ જરૂરી થઈ ગયો છે આજની માહોલમાં. પણ તમે જોશો જે વરસાદના લીધે જે આટલા બધા આ વાતાવરણના લીધે આજની સમય પર એટલું મુશ્કેલ થઈ ગયું છે રમવાનો કે હું કઈક કહીક શકતો નથી કેમકે જે લોકોને જે ભાવ હોય રમવાનું અને જે એટલે એ લોકો રમીએ છે મોટા મોટા ગ્રાઉન્ડો પર મોટા મોટા મેદાનો પર પણ એમને આ વરસાદના કારણે એ રમી શકતા નથી. ઘણા બધા એવા લોકો છે જે જીવનમાં ખુબ જ રમવાનો પ્રયત્ન કરે છે પણ એ આગળ નથ વધતા પણ આના લીધે જે લોકો ને જે પ્રેમ ભાવ છે એ આ હું શબ્દોમાં નથી ભયા કરી શકતો.
એ તો તમારી વાત સાચી છે કેમ કે વરસાદમાં શું થાય કે જે લોકો ગ્રઉન્ડ અમે એલોકને હું આખું એટલે ધકાય તો નઈ ગ્રાઉન્ડ તો એ જે તમને ખબર હે સ્ટેડિયમ કેવું ઓપન રહે એવું જ ગ્રાઉન્ડ બી વરસાદમાં તો બવ લોકોને નીરા
જ હોય છે.
હા તો હું એમાં એના શું થાય એમાં રમવાનું કઈ ઈસુ નથી પણ હું ગ્રાઉન્ડ આખું એ થાય ને તો આપડો પગ સ્લીપ થઈ જવાનું. ઇન્જરી આવવાનું બહ એ છે શક્યતા છે. પર લોકો રમે એમ નહ નહં રમે ટર્ફ તમને ખબર જ ટર્ફ તમારો એરિયામાં બહુ બધા ટર્ફ હોય.
ખૂબ જ આજની ટાઈમ પરર તો ખુબ જ એટલે ટર્ફની વ્યવસ્થા ખુબ જ આવી ગઈ છે. જે લોકો પૈસા ભરીને ત્યાં બી એક ચાર દિવારોની વચ્ચે ખાલી રમી શકીય છે. એ આ રમવા માટે ખુબ જ આનંદ આવે છે તમને ખબર જ હશે તમે પોતે જ રમવા હશે.
એ તમે રમું જ ને ચાર દિવારો ઉપર ને ઉપર શું ઢકેલું રે તો તમને વરસાદ આવે તાપ આવે હો તમને કંઈ ફરક જ નહી પડે તમારું બેગ ત્રણ કલાક જે એટલે તમે રમવા રમીને નીકળી જવાના તમને કઈશું નહ પછીમે બહાર નીકળી એના પછી વરસાદ આપ એમ તો સ્પોર્ટ રમ એટલે તમને ક્રિકેટ રમ ફૂટબોલ રમવા આજના ટાઈમે એલું એ આવી ગયો ડેવલપમેન્ટ. પેલા તો હું ગ્રાઉન્ડ જ હતું પેલા કઈ એટલું બધું ફેસિલિટી નથી હતું ના એ ટાઈમ પર તમે જો.
અને બિલ્ડિંગના કાચ ફોડી દેતા હતા આજે તમે જો શો તો આજે લોકો આટલા મોટા થઈ ગયા છે. કે ગ્રાઉન્ડ ઉપર રમે અને ટર્ફોમાં રમે ખૂ કેમ કે ખૂબ છે. કો કઈક કંઈક લોકો એવા હો જે જોૉબ પર જાય છે એ લોકોને રમવાનો સમય નથી મળતા. તો એ લોકો શું કરે કે રાત્રે નવ દસ વાગે આવે ને અગિયાર થી એક સુધી ટર્ન બુક કરે ને બધા મિત્રો એ ભેગા થઈને એ લોકો રમી શકે છે.
નહી એ તો છે કેમ કે તમને મેં પહેલા જ કીધું કે આ ક્રિકેટ એટલે સ્પોર્ટ નથી એ તો એ પ્રિય બહુ પ્રિય ગેમ છે આ કેમ કે લોકો એને બ માન્યતા રાખે નહીં આપડે ઈન્ડિયામાં તો એટલું ક્રેઝ છે તમે પૂછો ઈન્ડિયામાં તો એટલું છે ને બહારના દશે આજે તમે જો એટલે એટલું બધું એ નથી ક્રિકેટના માટે ક્રેઝ પર. જેવી છે પણ ક્રિકેટ આપણે હા ઈમોશન છે એટલે એ બધા લોકોમ આપણે એવું લાગે કે આપડણે કઈ જોઈ ગમ આપણે આપણે સ્પોર્ટ્સમાં કઈ એટલે જોઈ. તો આપને એવું લાગે કે ચાલ હારી ગયા કેમ હારવા કઈ ઈ્ું નથી પણ જે રમે ને એ લોકોને ખબર કેટલું ઇમોશ
કેટલું હા કેટલું કેટલું દુઃખ થાય છે તમે એકદમ સાચી વાત કે છો કેમ કે જે ક્રિકેટને એને જે રમત છે આ આ એટલું મોટું થઈ ગયું છે કેમ કે અહીંયા જે ભારતની આબાદીને તમે જોશો તો એક એક કણ કણમાં અહિયાયાની લોકોના જે આ ક્રિકેટ છે બસી ગયયો છે તો એની જો છે એની જો છે જે હું આ જે રમત છે એની તો હું કઈક દ્રષ્ટ તો કઈક કહી નહી શકું છું. પણ એવું થઈ ગયું છે આજની સમય ઉપર કે લોકોને છે ને આ રમત રમવાની ખુબ જ મજા આવે છે અને ખુબ જ આનંદ આવે છે. એટલે દૂર દૂર થી લોકો આવે છે અહં રમવા માટે કે જરાક એક કે બે દડો રમવા મળી જતો એમને તો આટલું બધું સંભાવના થઈ ગયું છે. કે આ માણસોને છે ને જો ખૂબ જ જીવન જીવવાનું જે મજા આવે ને એ વગર રમત રીતે મજા નથી આવી શકે
એ તો છે એ વાત તમારેજ ને તમે કીધું ને કે લોકો એટલે દૂર દૂર જઈએ મેં તો એટલે આપડે તો આપણે સોસાયટી વાળા જશે તો આટલી થી ગયા હતા આપડા કઈ કબ્રિસ્તાન ન એટલે મુંબઈમાં કઈ હતું ત્યાં એટલે પાંચસો કિલોમીટર રમવા ગેલા અને આપણે બહુ રન માર્યા હતા એકસો ચાલીસ રન માર્યા હતા. ને પછી થ્રીસ અવન નું મેચ હતું પટી ગયું હતું. એટલે બહુ દૂર દૂર અમે ગેયા હતા અને અમારે બહુ હારો હારો બેટ્સમેન બોલર બોલર હતા. અમે તો તે ટાઈમે બહ સારું ટીમ હતા.
નહી પણ ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે કે કોઈક ઘણા બધા લોકો આટલી પ્રેક્ટિસ કરે છે ને દિવસ રાત મહેનત કરે છે અને ઘરે બી પોત પોતાના ઘરે બી દડો લઈને રમીએ છે. પણ કઈક વાર એવું થઈ જાય છે મિતેશભાઈ કે જ્યારે આપણે રમવા જઈ છે તો કઈ કઈક લોકોને નર્વસ નેસના માટે ને આટલે એ બી કના માટે ને સ્ટેજ ફિરના લોકોને જોઈને એ લોકોને ખૂબ જ ભીક લાગે પણ ત્યાર ત્યાર દિવસે એ લોકોનો પરફોમન્સ નથી આવે છે. તે દિવસે તમે સમજો વાતને.
વે સમજી ગ્યો પણ વીક તો નહી લાગવા જો કેમ કે તમને ખબર હશે બહુ ટાઈમ થી કોઈ પ્લેયર રમે આજના ટાઈમેમાં તમે જોઓ જે વિરાટ કોહલી આવે તો એને હું ભીક લાગે? ની લાગે ભાઈ આપડે નાના નાના છોકરાઓ છે આપડા અભિષેક શર્મા આવી ગ્યા વૈભવ સૂર્યવાંશી એ લોકોને લાગે જે એક્સપિરિયન્સ હોય ને એ લોકોને એવું કઈ બી ક ની લાગે ને એલોકો ને કઈ સ સર
કેમ કે જે છે ને તમે જોશો કે વર્લ્ડ કપનું જે તેવર છે એ અલગ જ છે. તમે જોશો કે જે આવા જે અભિષેક શર્મા જેવા મોટા મોટા ખેલાડીઓ જે લોકો પરફોમ એટલે એ લોકોનું એવું છે કે પેલા જ બોલ થી મારવાનું. એ લોકો આટલું મોટું મોટું સ્ટેપ લે છે આવા મોટા મેદાનો પર. ને આવા મોટા મોટા ગેમ સ્ટેજો ઉપર. પણ ત્યાર સુધી તમે જોશો આવા નાના ખેલાડી જેવા વિરાટ કોહલી એમ એસ ધોની જેવા ખેલાડી છે એ લોકો શું કરે કે ટેસ્ટ મેચ બનાવી નાખે ટી ટ્વેી ને, તો આવા લોકો
જે એ એક્સપર્ટ છે એ લોકોને બધું ખબર જ છે કેવી રીતે કેવી રીતે રમવાના. આજે તમે જો અત્યારે તમે જે કીધા કે બાુ મોટા મોટા પ્લેયર આપે અભિષેક શર્મા ને એેલો કે એ લોકો ગયા હમણાં વિરાટ કોહલી, એમ એસ ધોની કોઈ નથી મોટા નાના તમારા હિસાબથી આ નાનાલા પ્લેયર છે વિરાટ કોહલી બધા આ લોકો કે ગયા અને ત તમને ખબર જ છે હમણાં ઈંગ્લેન્ડ માં હું ચાલતું છે, એટલે તમારે ત્યાં એક ગેમ ની આપડે સ્પિન કરાય તો તમે કેવી રીતે મોટા પ્લેયર થઈ ગ્યા. આપડે જે હતા વિરાટ કોહલી મહાન રોહિત શર્મા એ બધા પ્લેયર હતા. એ તમે જો તો એજ એલોકથી એલોકો જે ટીમમાં જ હશે ને તો જ એ લોકો સાભે વાણા ટીમ હારી જતા એવું એવું હતું એ નું તાપ ને આજના ટાઈમ પર જે લોકડાઉન જે કીડ હોય
એ લોકોનું જે વાતાવરણ છે એ તો વયું ગયું હમડા હમણાંનું જે છે જે સૂર્યકુમાર યાદવ જેઓ કે આટલા મોટા ખેલાડી છે. જે હર દરેક મેચમાં શતક મારી રહ્યા છે. વર્લ્ડ કપ ના તમે જોશો જે હમણાં જ જે ગ્યું વર્લ્ડ કપ તે દરેક મેચમાં સૂર્યકુમારભાઈ એ શતક લગાઈવુ છે. તો મેં તમને એ હા તો આવા જો તમે જોશો આજની ટાઈમ ઉપર ચહલ બી ઓપનિંગ કરી રહ્યો
હા એ તો ડોમેસ્ટિક ક્રિકેટમાં ઓપનિંગ કરે છ ચહલ એટલે બહુ મોટો પ્લેયર છે એ પણ, એવું કઈ નથી કે એવું કાઈ નાલો પ્લેયર છે આઈ પી એલમાં બોલિંગે કરે બેટ્સમેન બેટિંગ એ કરે.
એ એમને શું છે કે અર્ધશતક કે શતક નથી ગમતા, સૂર્યકુમાર ને આ ચહલ ને. અય એવું આવ મોટી મોટી પારીઓ રમીએે છે આ લોકો
આઈ પી એલમાં મુંબઈ ઈન્ડિયન્માં કેટલું હારું રઇમોં સર્ય કુમાર કે એપડે ઇન્ડિયા ટીમમાં હારું સિલેક્શન બી થઈ ગ્યું એનું.
હા પણ એ જે સૂર્યકુમારની તમે વાત કરી રહ્યા છો, એ તો ઇન્ડયન ટીમમાં બી દરેક મેજમાં શતક જડ્યું છે.
હા એ તો કેમ કે પ્લેયર બો કેમ કે તમને ખબર જ હશે કે્યા આ જે તમને રમવાનું હોય
હા હ તમને તમને બી ખબર હશે કે હા તમને બી ખબર હશે કે ઘણા બધા આઈ પી એલ પ્લેયરમાં એવું હોય કે કોમ્પિટિશન હોય પણ ત્યાં સૂર્યકુમારે હાર નથી માઇની. પણ આ વર્ષે સુૂર્યકુમારે શું કીધું કે ભાઈ શ્રેયસ અય્યર હું તને ચાન્સ આપું, તું કરીને આપ.
હા એ તો છે, કેમ કે એ લોકના હાથ દેશાણી છે ભાઈ. તમે જો એ લોકો શું કરે એ લોકો તો આગળ જશે અને બીજા એ એ લોકોક એ લોકો તો આગળ જાય ને બીજા પ્લેયર નેી આગળ લઈ જાય એ લોકો એ લોકોનું નિશાનની છે મોટા મોટ પ્લેયર નું. કુમાર જેવા પ્લેયર હોય ને.
શ્રેયસ અૈયર ને તમે શું કેવો છો તમે એ મોટા પ્લેયર છે કે નાનો?
મેં તો બહુ નાનો પ્લેયર છું ભાઈ.
શ્રેય અઐયર ની વાત કરું છું હું.
મને લાગે મારી વાત કરે સોરી સોરી, બહુ સારો પ્લેયર છે એમ. આપણે જોયું, બેક ટુ બેક સીઝન માં પંજાબ કેટલું સારુંન કરાયને આગળ લ ગયો. શ્રેયા શ્રેયા તો હારદ પ્લેયર કે નાય.
જો એને લાગે નથી કે જે એ ટીમ ઇન્ડિયા ને આગળ વહી
નહી હમણાં જ તમે જો હમણાં શું થાય, એમાં હમણાં થોડા અનએક્સપિરિયન્સ પ્લેયર બહુ બધા છે આપ કેલ રાહુલ નથી એમાં સિરાજ નથી બોલિંગમાં, આપડા ન્ડિન ના હારી શ્રો આપણું ઇન્ડિયન હ શ્રોફ છે ટીમમાં આપણે પ્રસિદ્ધ ક્રિષ્ના અને પછી બહુ બધા એવા પ્લેર છે જે ઉઠીને આવી ગયા છે એને એક્સપિરયન્સ છે, જેમાં ધીરે ધીરે હા હર્ષિત રાણ તો હા ઇન્ડિયન એ નથી એના લીધે એમને સારું છે હમણાં લાગે, હા એ ર તો તો હજુ થોડોક ઈન્ડિયા હારતી ચાલો એ નથી તો કઈ થોડોક એ હારતી તો છે જ. કઈ નહી આદિત્યભાઈ આપડે એ ટોપિક પર
અરે પણ સાંભળો પણ જે આપણે જે ભારત પાસે જે હર્ષદીપ કરીને જે પ્રીમિયમ ફાસ્ટ બોલર છે, એને તો કોઈ બી ઉઠીને જાડ્યા કરે એવું થાય કે ઇંગ્લેન્ડ પીચ પર.
એજ ને નીયે હું તો નહીં થાય હું થાય પથ ખબર તમને કોન્ફિડન્સ એટલું નથી ઇન્ડિયા ટીમ ના કેમ કે બઉ મોટા મોટા પ્લેયર આપડું ચાલી ગયા હણાં. તો કોન્ફિડન્સ નથી આવતો એ લોકને હું થાય, એ લોકને હમણાં મારા હિસાબ થી એકજૂટ થઈને એ ખામતા રમવા પડે તો તે લોકથી કઈ થાય.
અ એ લોકોને પણ અહિયાં મેં જોયું છે આજની ભારતની ટીમોમાં. કે જે આંધલા લોકો બી આવી ગયા છે જે અંધાધૂન મારી રહ્યા છે. જેવા કે હું નામ લઈશું શિવમ દુબે નું તમને શું લાગે એ જોઈને મારે છે?
હા એટલે આપણે રોલ આપેલો ફિનિશરનો પર મારા હિસાબ થી તો એને આપડે જે આપડે સ્ટ્રીટ ગલી ક્રિકેટ હોય એજ રમાય એનાથી તો બીજો કોઈ ક્રિકેટ ની રમાય.
એક પરદીપભાઈ કરીને એક શિવમ દુબેનું કામ કરી રહ્યો છે.
એ તો છે પણ બધા જગ્યા રે ભાઈ બધા જગ્યા વિરાટ કોહલી રે બધા જગ યા રોહિત શર્મા રે હું કરે બધા આપણા તા એરિયામાં. આપણા એરિયામાં તો એક આપડે એ છે આપડે અડ આપડે ચાલીસ ચાલીસ મોદક છે હું કરીએ.
હમ બરોબર ક્યો છો તમે.
કઈ ની આ ટોપિક પર હું આપડે બઉ ડિસ્કસ કરી શકીએ આ ટોપિક એટલું હારું છે ને મજા બી આવે તમારે હાથે આ ટોપ ડિસ્કસ કરવાનો બઉ આનંદ આયો મને તો.
પણ તમને ખબર જ હશે કે જે એ શિવમ દુબેનો જે છે નિર્ણય એ ખુબજ સારો લીધો પણ આ વિષય ઉપર વાત કરવાનો ખૂબ જ આનંદ આયુ આપણે મળીશું એક